હલો. હલો અવાજ નથી આવતો. હલો અવાજ નથી આવતો. અવાજ હા. હા હવે અવાજ આવે છે. હવે અવાજ આવ આવે છે. હલો.
હલો.
હા.
હા હવે અવાજ આવે છે બોલો તમારી સ્કૂલમાં શું ચાલે મેડમ.
અત્યારે તો એડમિશન.
અચ્છા અચ્છા કેટલા બાળકો છે તમારી સ્કૂલમાં તમે વધારે અ સમય બોલ છો. હા બોલો.
હા. આ માટે તો નવસો ની ઉપર છે.
તમારા પ્રિન્સિપલ સર નું નામ શું છે. આવાજ બહુ ઘીમો આવે છે એટલે જરા. તમે વાક્ય જરા વ્યવસ્થિત બોલો. અચ્છા અચ્છા ઘરવારુ તો ઓકે ઓકે સંભળાયું સંભળાયું વેરી ગુડ વેરી ગુડ.
હ ચોથી ક્લાસ માં એકસોને ત્રાણું સ્ટુડન્ટ થઈ ગયા.
અચ્છા અચ્છા એ તો તમારા તમે કયા ક્લાસના ક્લાસ ટીચર છો.
હા તો છ કોને.
અચ્છા છા છ્ઠા ધોરણમાં કેટલી સંખ્યા તો.
છઠ્ઠા ધોરણમાં એકસો ને ટાણું છોકરાના એડમિશન થઈ ગયા એકસો સો છોકરાઓ અહીંના જ છે સ્ટુડન્ટ અને એસી બહાર થી આજુબાજુની સ્કૂલોમાંથી આવ્યા પસના ફળિયા ડામોર ફળિયા મડી ફળિયાન બર્ફ ફળિયાન એવા કઈક. છે તે એ બધી શાળાઓ માંથી આજુબાજુની ચાર શાળાઓ અને આ મુખ્ય પ્રાથમિક. શાળા એની અંદર એટલે બારથી સજીવા આવ્યા અને આ શાળા. ઓલરેડી એકસો ને સોળ સ્ટુડન્ટ. તેમાંથી પા છ જેવા સટી ગયા એટલે એકસો દસ એ સ્ટુડન્ટ છે. અ અને આ એકસો એસી છે એસી જેવા. એટ એકસો ને ત્રાણું જેવા ટોટલ સ્ટુડન્ટથીયામારા છઠ્ઠા ધોરણ. સાતમા ધોરણમાં પણ એકલા જ અને આઠમા ધોરણમાં પણ એકલા જ છેતબ. બધા એકસો પચાસ ની ઉપર જ છે બધે. બધા ક્લાસમાં એકસો પચાસ ની ઉપર જ છે એટલે અબક અ. ડ કર્યું અમારે બક ડ કર્યું છથ્થા ધોરણ માં. અને સાતમા ધોરણમાં બ ક આઠમા ધોરણ માં બ ક. આવે ત્યારે ક્લાસોની વેચણી કરવામાં આવે છે બાલવાટિકામાં પચાસ જેવા એડમિશન થઈ ગયા છે. આમ પહેલા ધોરણમાં સો ની ઉપર એડમિશન થઈ ગયા બીજા ધોરણ ત્રીજું, ચોથું, પાંચમું, બધામાં જ સોની ઉપર છે. એટલે અબ કર તો કમ્પલસરી અબ તો કરવા જ પડે છે
ઓહો એટલે આ તો સંખ્યા ની ભરમર છે તમારી હા
અત્યારે તો સ્કૂલ નવી બંધાતી છે ને એટલે
ઓહ એટલે તમારી શાળાનીરેપ્યૂટેશન પણ ખૂબ આજુ બાજુ ના વિ તમારા ગામમાં માણસોની વસ્તુ. ઘણી વધારે હશે.
હા માણસોની વસ્તી વધારે છે આદિવાસી વિસ્તાર વધારે છે ને. એટલે વસ્તી વધારે છે છોકરાઓ આદિવાસી ના. પાછા ત ત્રણ ચાર હોય ને એટલે વસ્તી વધી જાય.
ગુજરાતના જ હોય કે તમારી પાસે. મધ્યપ્રદેશ નજીક તો મધ્યપ્રદેશ ના પણ બાળકો આવે છે.
ના અમારે તો ગુજરાત ના જ આવે છે ઉચવાણિયા ગામ ના જ આવે છે બીજા કોઈ ગામના પણ નથી આવે. ત. ઉચાણી ગામ ના જ આટલા બધા સ્ટુડન્ટ છે ને બાજુ ઉચાણ ગામ જ પછી પાંચ. પાંચ સ્કૂલો છે ગુજરાતી આવી પ્રાથમિક શાળાઓ પાંચ છે. જેમતી. એક થી આઠ ધોરણની મુખ્ય પ્રાથમિક શાળા એ અમારી ઉચવાણી પ્રાથમિક શાળા છે મુખ્ય પ્રાથમિક શાળા. અ આજુબાજુમાં એક થી પાંચ ધોરણની. ચાર શાળાઓ છે.
હમ હમ હમ હ.
ઓહ અહિયાયા ઉપર ભણે છે. અને એમ જોય તો કે પાંચ હજાર જેવા થઈ જાય બાળકો આમ ચાર થી. પાંચ હજાર જેવા. અ બાળકો આ ઉછણ ગામની અંદર આ એક ક્યાં આંદોરણમાં ભણતા હશે. હાઈસ્કૂલ પણ બે સ્કૂલો છે હાઈસ્કૂલ ની પણ બે સ્કૂલો છે એટલે. ઘણા એવા બાળકો. આદિવાસી વિસ્તાર હોવા છતાં પણ ઘણા બધા બાળકો એવા ભણ માટે આવ છે ને બધા. અ પ માતા પિતા બધા વાલીઓ મિત્રો બધા જાગૃત. જેથી બધા બાળકોને ભણવા માટે મૂકે છે.
હમ હમ હમ હમ.
હ!
એટલે શિક્ષણ પ્રત્યે જાગૃતિ સારી છે. ગ્રામ્ય વિસ્તાર અને આદિવાસી વિસ્તાર હોવા છત તા પણ.
આદિવાસી વિસ્તાર ખરો પણ છે. એમાં બીજા ઉચ્ચ વર્ગના લોકો પણ રહે છે. પણ તે શ શાળામાં નથી, મૂકતા એ પ્રાઈવેટ સ્કૂલોમાં મૂકે છે કેટલાક તો ગુજરાતી સ્કૂલોમાં આવે છે, પણ આદિવાસી વિસ્તારના જે બાળક કો છે ભીલ જાતિના, હિન્દુ ભીલ જાતિના જે બાળકો છે એ વધારે આવે છે. એટલે થોડુંક બાળકો અહ પ્રત્યે ધ્યાન વધારે આપવું પડે છે. થોડુંક આમનું લેવલ થોડુંક નીચું હોય છે. એને એમની ભાષાઓમાં વાતો કરતા હોય છે. એટલે થોડુંક એમને સમજવું પડે. જાણવું પડે, ને પછી એમને સમજાવવું પડે.
પણ સ્કૂલમાં તો ગુજરાતી ભાષામાં વાર્તાલાપ અને શિ
હા એ તો ગ ગુજ ગુજરાતી ભાષામાં જ બોલે છે બ તો એમની બોલી થોડીક અલગ હોય છે ગામે-ગામે બોલી બદલાયને એમ, અહ થો આપણે એમની બોલી બદલાય છે. અને થોડી સમજવી પડે એમ એટલે.
હમ્મ-હમ્મ-હમ્મ.
સમજાઈ જાય એવી છે ગુજરાતી ભાષામાં છે એ એટલે. એટલે બોલી અલગ છે. હમ્મ અન મધ મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલું છે ઉચવણીયા ગામ. એકદમ મધ્યપ્રદેશની બોર્ડર પર છ છે, એટલે અમારેપ પણ નજીક પડે છે.
બરાબર, બરાબર. તો તમારે તો સ્કૂલની મિટિંગોને એવું માં વારે-વારે દાહોદ ને જિલ્લા લેવલે જવું પડતું હશે તો ચોમાસા મા ટો ભારે મેડમ તમને મુશ્કેલી પડશે.
જાવું પડતું. તો મીટિંગમાં નથી જવું પડતું.
બરાબર. એટલે સ્ટાફમાં તમારી સંખ્યા વધારે હશે મેડમ એવું જ ને?
હા એ તો અમારા સ સાહેબ અહ જે દાહોદ માં સ્થિત છે દાહોદ માં જે રહે છે એવા જે મેડમો છે, સર છે. એમને જ મીટિંગમાં મોકલી આપે છે. મોટે ભાગે. કોઈક વાર જવાનું થાય, પણ અહ સમજે છે, અને મારે બાળક નાનું છે એટલા માટે અહ નથી મોકલાવતા. હજુ સુધી હું ગઈ નથી આ.. તાલીમમાં. પણ, હવે ખબર નથી આગળ શું થાય છે. મોકલાવે કે, નહીં મોકલાવે.
એમ તો પાછું તમારે તો બધું વસ્તી ગણતરીને આ બધું સરકાર શ્રી ના પ્રોજેક્ટ ઘણા કરવાના હોય ને?
એટ. શિક્ષણ કાર્યમાં પણ પાછું અવરોધરૂપ બનતું હશે.
શિક્ષકોને કાઢી ના શકવું જોઈએ એવું લાગે છે. કે વધારે હોય છે આનું આ ક્લાર્ક ના કાર્યો વધારે હોય છે. ગુજરાતી સ્કૂલમાં કેવું હોય ક્લાર્ક ના હોય. એટલે બધા જ કાર્યો ટીચરો એ કરવાના હોય છે. અહ એટલા માટે થોડુંક વર્કલોડ વધી જાય છે.
બરાબર. એટલે તમારી ઓનલાઈન હાજરી ને આવું બધું કામ તો પાછું કરવું જ પડતું હશ
હા એટલે ઓફલાઈન હાજરી ઓફલાઈન હાજરી, ઓનલાઈન હાજરી. અ પ્લસ કેટલા બાળકો જમ્યા. કેટલા બાળકો ન જમ્યા અલ્પાહાર, કેટલા બાળકોએ કર્યો, મધ્યાહનમાં કેટલા બાળકો અ મધ્યાહન કર્યું ભોજન કર્યું ને આ બધા જ રિપોર્ટ ઓનલાઈન પણ આપવાના હોય છે અનેને ઓફલાઈન પણ આપવાના હોય છે હ બાળકોઈ ના એવા છે કેટલાક જમે ને કેટલાક નહી જમે ને બધું છે એમ તો મધ્યાહન ભોજનમાં અમારે અહીંયા રસોઈ સારી બનાવે છે કોકડી અ ખીચડી ને આ પછી દાળભાત હ દાળ ઢોકળી આવું બધું વારાફરતી ત્રણ વસ્તુ બનાવે છે આ ઢોકળી ખીચડી ને દાળ ભાત અને અલ્પાહારમાં એ ત્રણ ઉપમા કોઈ દિવસ પોવા કો મગ ચણા કઈક બાફ વગાર દે છે. અવ પહાડમાં પણ આપે છે એટલે રસોઈ તો સારી છે. હ દૂધ આવતું હતું આગળ પણ હવે ખબર નથી આ વખતે આવ્યું નથી.
તો પછી કપડાને, ડ્રેસ યુનિફોર્મ એ લોકોને સરકાર તરફથી મળે કે? મેડમ તમારી સ્કૂલમાં.
ને એ તો સરકાર તરફથી નથી મળતું. વાલીઓ જાતે લેવાનું છે તે બે ત્રણ જણા. જે ડ્રેસ બનાવતા હશે એ કોન્ટેક કરી ગયા છે એમાંથી કઈ એકનું સાહેબે ફાાઈનલ કર્યું છે હવે એમની પાસેથી લેવાના છે પેરેન્ટ્સ એ માતા પિતા એ ત્યાં જ લઈને લઈએ ગામમાં જ અહીંથી સાત આઠ કિલોમીટર દૂર છે રાછડા ત્યાંથી જ બાળકો એ એ લઈ આવવાનું છે
બરાબર છે એટલે એક તો કપડાને એવું સારું હોય
હા શિષ્યવૃત્તિ એમને મળે છે ને એટલે શિષ્યવૃત્તિ વધારે હવે મળે છે એટલે કપડા ચાવ એના બધા અંદરે પૈસા કઈક જમા થતા શિષ્યવૃતિમાં જમા થાય છે તો એટલે કપડા જાતે લાવાના જેથી કરીને એમના બધા બાળકોના માપના પો પોતા ના બાળકો ના માપ પ્રમાણ લઈ શકાય એમ એમ તો કેવું કે બધા ઉપરથી જ આવે તો કોઈને માપમાં આવે ના આવે એવું થાય એટલે આ જાતે લઈ લે તો એ માપના બરાબર આવી જાય એમ એ કારણે થયું છે શિશુવૃિ બાળકોને જમા થઇ જાય છે
ત્યા તમારું પર્યાવરણ ની જાળવણી કેવી છે એ સ્વચ્છતા ને બધું ખરું કે
સ્વચ્તા તો હવે સરકારી સ્કૂલોમાં કેવી હોય અ કોઈ પટાવાળા હોતા નથી એટલે વિદ્યાર્થી પાછો પ્લસ વિદ્યાર્થીઓ પાસે કામ પણ ના કરાવી શકાય એ થોડીક મગજમારી વાળું કામ છે પણ થોડું ઘણું બાળકો કરે સ્વચ્છતા જાળવે એમ તો સ્વચ્છતા છે બાળકો પોતાના બધા શિકક્ષણિક સાફ સફાઈને બધા જે પેલા કાર્યો હોય છે એ પ્રમાણે કરે છે ટુકડી બનાવી દેવામાં આવે છે અને સાફ સફાઈ થઈ જાય છે એમ તો સ્વચ્છતા તો છે પણ હવે પર્યાવરણને લગતી કોઈ એક્ટિવિટી દેખાતી નથી અમારી સ્કૂલમાં કારણ સત્યા વવસ્થ છે એટલે હવે સ્કૂલ બની જશે પછી આજુબાજુ કંઈક ગાર્ડન ને એવા બધા કામો થઈ શકશે એ સ્કૂલ જ અત્યારે હજુ બંધાઈ નથી એટલા માટે પછી અ કેવી રીતે પર્યાવરણની જાળવણીના કાર્યો કરી શકો?
એટલે સ્કૂલ નું બાંધકામ અત્યારે ચાલુ છે એમ ને મેડમ.
પણ અમાર બાળક મારું નાનું છે એટલે નઇ તો અમને તો એવું બધું પર્યાવરણ ને બધું એવું કાર્ય બહુ ગમે છે પણ અમારે બાળક પાછું ઘરે નાનું છે એટલા માટે એમ તો એના એટલે રખેવાળી કરવા મા જ?
તમારી એટલે સ્કૂલનુ બાંધકામ અત્યારે ચાલુ છે એવું ને.
એમ તો રખેવાળને લાવેલા છે.
સારું કેવાય તમારું આટલા ઊંડા વિસ્તારમા અને ગ્રામ્ય વિસ્તારમા હોવા છતાં પણ તમે આ આટલા ડેલી શિક્ષણ કાર્ય કરો અને તે પણ અસરકારક શિક્ષણ કાર્ય કરો એ તો ખુબ જ અગત્યની વાત કેહેવાય એટલે ખરેખર તમે પ્રશંસા ને પાત્ર છો અને તમે ભવિષ્યમાં પણ સારું શિક્ષણ કાર્ય કરજો એવી અપેક્ષા રાખીએ છીએ